હલો અવાજ આવે છે ભાઈ.
બોલભાઈ કેવું મજામાં?
હમ. ભાઈ બિકર કેમનું કરવાનું આમાં!
મજામાં ભાઈ?
આરું હમ બોલો.
એવું શાંતિ ને?
બઉ શાંતિ ક્યાંથી બોલો તમે? ગુજરાત. ગુજરાત માંથી. અહમ.
બોલો ભાઈ! શું કરો છો તમે?
બસ જો માસ્ટર ડિગ્રી ચાલુ છે. બસ હમણાં હમણાં પતી એનું રિઝલ્ટ આવશે.
બરાબર. કયા વિષય પર કરો છો?
અ ઈતિહાસમાં.
ઓ ઇતિહાસ. ઇતિહાસ તો ઘણું બધું છે ને એનું મેં
આ
ગાંધી યુગ આધુનિક યુગ.
ગાલીન ગાંધીઓ બધું જ
બરાબર.
હમ. તમે શું કરો છો?
હું પણ એમે કરું છું પોલિટિકલ સાયન્સ વિષય પર
સરશ
આપડે રાજનીતિ હું જાણીએ બધું બીજું વારો છો બીજું કઈ
બીજું કઈ ગેમ રમીયે છે તમે રમો
ના હુ ઓપરેેશન કરું છું
અચ્છા હા એ તો હું બંધ કરું થોડી થોડીક
બરાબર કયા શાની કરો છો
હમ કોમ્પિટેટિવ કોઈ પણ સરસ ક્લાસ વન ટુ થ્રી ગુજરાત લેવલે
હા કોઈ એક્ઝામ આપી છે તમે
હમ ડીવાય એસોની ડીવાયસની આપી હતી દેવેની તલાટી ની આપી છે પછી બીજી એક બે પણ આપી હતી
બરાબર હું તો એલું શું કેવાય ફોરેસ્ટ ની તૈયારી કરવાનું વિચારીએે છે
સરસ સરસ કર ફાવતું હોય તો કેરાય
બરાબર કેવો હતો અનુભવ કેવો રહ્યો તમારો ગવર્મેન્ટ એક્ષામ આપીને
અનુભવ સારો છે પણ મહેનત થોડી વધારે જોઈએ મહેનત તો કમ્પ્લીટ હોય તો કદાચ થઈ જાય વેલા
બરાબર અત્યારે કેમ કે કોમ્પિટિશન વધી ગયું આ ઓનલાઈન ક્લાસ ને ઓનલાઈન કોર્સ ના લીધે અત્યારે નાનામાં નાનો વ્યક્તિ હોય એ પણ તૈયારી કરે છે એટલે કોમ્પિટિશન તો ખુબ વધી ગયું હા ચારસો પાંચસો સીટ માટે પણ બે ત્રણ લાખ લોકો ફોર્મ ભરે છે
સાચી વાત
એટલે અત્યાર તૈયારી તો કરવી જ પડે. વગર તૈયારી એ તો પાસ ના થવાય.
હા એજ ને. તૈયારી જરૂરી છે અને પ્લસ કે થોડી ચોક્કસ હોય તો.
બરાબર કન્ટિન્યુઅસલી રાખ કોય પડે આમ. અને અ કેવું કે હા હાર્ડ વર્કિંગ એ હોવું જોઈએ ને સ્માર્ટ વર્ક એ હોવું જોઈએ.
હા એકલું હાર્ડ પણ નય કામ લાગે.
હું તો કઉ છું સ્માર્ટ વર્ક પણ હોવું જોઈએ હું પણ ઘના ટાઈમથી આ ફિલ્ડમાં શું કેવાય કોશિશ કરું છું પણ હજુ કઈ ચાન્સ લાગ્યો નથી
બરોબર. ના એ તો સ થોડો થોડો સમય લાગે પણ લાગી જાય.
લાગી જાય પણ અત્યારે કેવું જેટલા વેલા લાગો ને એટલું સારું કારણ કે દર વર્ષે કોમ્પિટિશન વધતું જ જાય અને આગ આપડી સરકાર હે ને એ કઈકને કઈક લોચા મારતી જ હોય એક્ઝામ લેવામાં એલેપ. સરકારી તંત્ર બોહ ખરાબ હૈ.
એ તો છે કૌભાંડ બહું થાય છે.
પણ એ બધું આપડા હાથમાં નહી આપડા હાથમાં ખાલી તૈયારી કરવાનું છે. એટલે શું કરીએ? એ બધું કંટ્રોલ બહાર હોય એને કંટ્રોલ કરવાની જરૂર નથી આપડા કંટ્રોલમાં તો ખાલી એજ છે કે આપડણે સારી રીતે તૈયારી કરીએને પાસ થઈએ બીજું શું કરી શકીએ આપણે?
હા પણ એવું હોય કે સો સીટ કદાચ અડધી સીટ કૌભાંડમાં જાય પણ અડધી સીટ તો આપડી મહેનત ની રે ને.
હા, એજ ને. એટલે પણ એ અડધી સીટ માટે પણ મહેનત વધારે હોય, કેમ કે કોમ્પિટિશન ખુબ વધી ગયું છે.
હમ, ઓનલાઈન ટીચિંગ ના કારણે શું? કે નાના-મોટા બધા ને, થોડું સમજણ ને ફાવતું થઈ ગયું.
હા, અવેરનેસ બધાનામાં આવી ગઈ છે.
કોમ્પિટિશન વધતું જાય.
હમ્મ. હમ્મ, શું કરીએ કોમ્પિટિશન હવે આપડે આપડા હાલાત સુધારવા હોય તો પછી મહેનત તો કરવી જ પડે. કોમ પિટિશન ગમે તેટલું હોય.
એ તો છે. હમ્મ. તો જોકે આ છવ્વીસ થી સત્યાવીસ વરહ તો આ આ વર્ષનું કેલેન્ડર આયું તું. ઇન્સ્ટાગ્રામ ના ફપેજ ઉપર જોયું થું. થોડુંક વ્યવસ્થિત કે જો વન ટુ અને તલાટી અને ફોરેસ્ટ અને કોન્સ્ટેબલ ને પી એસ આઈ આની ભરતીઓ આવાની છે તો એની માટે થોડી મહેનત કરવાની જો કદાચ અહ સિલેબસને કમ્પ્લીટ થઈ જાય અને એક્ઝામ થર ના લેવાઈ જાય તો વાંધો ના આવે.
હમ્મ. બરાબર છે. અત્યાર તો કોઈ બી જોબ ગવર્મેન્ટ લાગે એ બહુ મોટી વાત કેહેવાય એક તલાટી હોય પછી કોન્સ્ટેબલ હોય કે કોઈ બી ગવર્મેન્ટ જોબ હોય ને તો પેલી લાગે તો સારું કેવાય. તે પછી આપડે જે મન ગમતી જોબ હોય એ લઈ શકેએ પણ એ પેલા ગવર્મેન્ટ જોબ જોઈએ. શું કેવું તમારું?
પેલા કોઈ પણ હોવી જોઈએ એમ તો શું છે કે શરૂઆત તમે કરી દો તો પછી આગળ જતા કોઈ એક્ઝામ બીજી ક્લિયર કરીને ત્યાં સીટ થઈ શકો.
હમ્મ અને કોઈના ઉપર ડિપેન્ડ ના રહેવું પડે ને આપડે.
એટલે શરૂઆતમાં તમે એવું નહીં કે કોન્સ્ટેબલ કે પી એસ આઈ છે કે પછી નાઆ કોઈ નીચી જોબ છે ખાલી ગવર્મેન્ટ હોય એ તો સારું એમ એક વખત એ જોબમાં પણ તમે સેટ તો થઈ જાવ પાછળથી એમ અને ત્યાં સુધી જો તમને જોબ પીરિયડમાં ટાઈમ મળે તો કોઈ બીજી જોબ માટે એપ્લાય કરી દો.
હ બરાબર
દેવાની પડ
અત્યારે તો પેપર પણ હાર લેવલ ના પૂછે છે સિલેબસ ની બારજેન પેપર પૂછે છે
હમ હા એ તો છે જ ને
એટલે આપડે કોઈ બી વસ્તુ બાકી પણ ના રખાય તૈયારી
હમ હા એજ છે હ તો પછી શું કરવું જોઈએ
હું તો તૈયારી કરીએ જ છીએ શું કરવાનું બીજું આપડી જોડે કોઈ ઓપ્શન જ નહીિ અહી બાપ દાદા ની જમીન નહીિ એટલી બધી કે આપડે જમીન ખેડીને જીવીને ગુજારી લઈશું કો તો જમીન વેચીને જીવન ગુજારી લઈશુ
હા એતો છે એટલે મેનત સિવાય કોઈાઈ
હા ઓપ્શનલ નહીિ કોઈ
જોકે આ છવ્વીસ સત્યાવીસ માં કેલેન્ડર સારું છે સારું એટલે કે નથી એટલી હાર્ડ પોસ્ટો કે નથી એટલી નોર્મલ પણ મહેનત કરીશું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે ને એક્ઝામ આ આવી જશે ને તો એ ક્લિયર થઈ ગય છે તો એ ટાઈમ મે એમ
બ આમ યુટ્યુબ અત્યારેે સંકુલ વાળા છે ફ પેલા કિશન સર છે એ બધું સારું બનાવે છે ફમાં
હા એ તો છે
એ લોકો કેવું યુટ્યુબ ઉપર ફ્રીમાં બનાવીને બહ મદદ કરે છે એમ છોકરાઓની એ બધું સારું કેહેવાય ફ્રી ઓફ કોસ્ટ બનાવે છે
વાંધો નઈ તૈયારી કરાય કર
તૈયારી તો કરીએે જ છે ને પણ આ ગઈ વખત ફોરેસ્ટ ની આપેલી તો જો ને નોર્મલાઈઝેશન કઈ રીતે થયું એજ ના ખબર પડી કેમ કે અમુક લોકો ના હ ને સો માર્ક્સ હતા ને એકસો પચાસ થઇ ગયા તો અઠ્યાવીસ અઠ્યાવી ત્રીસ ત્રીસ માર્સ વધી ગયા લોકોના અને અમારા એટલા ને એટલા રહે તો કઈ રીતે નોર્મલાઈઝેશન કર્યું કયું પેપર ભારે હતું કયું હલકું હતું એ કઈ રીતે ડિસાઈડ કર્યું એજ ના ખબર પડી
એ ટાઈમ એ જનરલ જનરલ કેટેગરીમાં ભર્યું તું હું
હા જનરલમાં જ ભરેલું ભાઈ અને ભાવનગર જિલ્લામાં ભરેલું
ના ના ના અમના મ ઓબીસી કરાવડાયું છે.
હા હા્ બસ તો એના બીજું બસ શ
અત્યાર પણ ઓબીસી જનરલમાં કઈ જાજો ફરક નથી. થી રહ્યો.
જાજો ફરક નથી પણ એક બે માર્સ ન પણ ફરક હોય ને તો એ કામ લાગે એમ કદાચ બે માક્સ ઘટતા હોય ને આપ તો પણ જરૂરી
હમ્મ.
અત્યારે એ બે માસું પહેલી ના થાય
બરાબર.
ના નહી
હમ મેહનત જ કરવી પડે ને અત્યારે આ જમાના મહેનત વગેર કશું છે નહી
આછી. પાચ છ તો એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. પીએસઆઈ છે અને જેઆર એફ છે ત્રણ એવું માટે મેં એપ્લાય કર્યું હતું.
હમ્મ.
આજે પાછું. હ આજે પાછુ અમારે કોલેજમાં
એવું એમ એ નું રિઝલ્ટ આવનુ એમ ફાઇન
ફાઈનલ ટમસર ન મે કો પછ પચીસ તારીખે જવાનું છે ને એમ તો પચીસ તારીખ બારની ધ લે
સારું હેડ ભાઈ મલે કોક દિવસ પછી મલીને કોક દિવસ વાત કરીશું બરાબર.
આવ તો કોક દિવસ ફોન કર જો.
હા સારું ચાલ ભાઈ.
ઓકે.